જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ.
જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.
જય ભગવાન, બસ મજામાં. એકદમ તમે કેમ છો? જય કુબેર.
તમે સાંભળ્યું છે કોઈને જય કુબેર બોલતા?
આમ સાંભળ્યું નથી, પણ આમ ભગવાન છે એટલી ખબર છે.
હમ્મ, મે એક જણા ને સાંભળ્યું હતું, જય કુબેર એને મને ફસ્ટ ટાઈમ કોઈને સાંભળ્યું છે. જય કુબેર બોલતા.
એટલે આપડે શું કેવું આમ કોઈ જગ્યાએ તમે હા જેવી આપડી આસ. આમ તો કેવું કેવાય કે તમે બંને આપડે સરખા છીએ. બરાબર. કોઈ એકનું જ નામ ગવાતું હોય તો. ખોટું લાગે.
સાલે. સરસ વાત છે‌.
નામ લેવું પડે, તમે લક્ષ્મી છો તો હું કુબેર છું, ભી બંનેનું નામ લો.
કુબેરને લક્ષ્મી.
એટલે એમ નહીં કેતો હું મારું કેહેવાનું મતલબ સમજો કે તમે પણ સારા છો, હું પણ સારો છું.
બરોબર.
તમે પણ સારા. તમે પણ સારા છો, હું પણ સારું છું.
હા.
બરાબર તે પણ તમે પણ કામ કર્યું છે એટલું, એટલું ને એટલું મેં કર્યું છે.
સમજી ગઈ
બરાબર. પણ તમે ને હું બંને જ્યા એક જગ્યાએ બેઠા છીએ, ને કોઈક તમારી જ વાતો કરતો હોય કે તમે આમ કર્યું, તમે એમ કર્યું, ફલાણું કર્યું, ઠીકણું કર્યું, તમે સારું કામ કર્યું તો બાજુમાં બેઠ ઠેલો હું મને તો થાય ને કે એ મારા વિશે પણ આવું કંઈક કે
કંઈ, હા, બરાબર.
એ વસ્તુ કહું છું કે લક્ષ્મીજી બેઠા છે ને કુબેરજી બેઠા છે, પણ લક્ષ્મીજીની જ વાત થતી હોય તો કુબેરજી તો નારાજ થવાના જ ને એટલે બંને ના નામ લેવા જરૂર છે. જય લક્ષ્મી, જય કુબેર
હા બેરેન્સ રાખવો પડે.
હા બેલેન્સ જોઈએ. સમાનતા જોઈએ આમ એ તો ખબર જ છે ભગવાન રૂઠે તો સબ કુછ ઉઠે
સાચી વાત છે, સાચી વાત છે.
હમ્મ.
તમે સ્વામિનારાયણ વાળા છો?
સ્વામિનારાયણ નથી
તમે સ્વામિનારાયણ ભગવાનને પૂજો છો? ક્યારે ગયા છો તમે સ્વામિનારાયણ મંદિર?
સ્વામિનારાયણ મંદિર તો જઈએ ને મંદિર માં એવું થોડી છે કે જવાય ના જવાય
નહીં નહીં પણ આમ અ તેમની સંધ્યા, સાધ્યા શું કેવાય?
સાધ્યમાં આમ ક્યારેક મન થાય તો જઈએ.
બરોબર સારું કે એને એમના પર્વ ચન બહુ સારા હોય.
હા સારા હોય છે.
હું યુટ્યુબ ઉ પર સાંભળું છું.
હા યુટ્યુબ પર આવે છે ન.
હમ્મ પન ઈન્ડિયામાં પણ પ્રવચન સારા કરે આઉટ ઓફ ઇન્ડિયામાં પણ બહુ સારા સારા પ્રવચન કરે બધા એવા.
અ એ છે. સરસ છે બધું કામકાજ એમનું.
હમ્મ હમ્મ.
હમ્મ એમની આવક પણ એટલી લોકો દાન પણ એટલું કરે છે.
બહુ છે. એમના જે મહારાજ હતા ને પ્રમુખ સ્વામી એ બહુ તેજ પ્રતાપી શું કહેવાય એકદમ મહાન હતા.
હા એ તો છે જ.
હમ્મ.
આમ તો કેવા જઈએ ને તો જો મંદિરમાંથી બધું દાન ભેગું કરીએ. એમ ભારતના જેટલા પણ મંદિરો છે એનું દાન ભેગું કરીએ ને. હું એટલું માનું છું. કે આપડા દેશનું દેવું ઉતરી જાય.
હા ઉતરી જ જાય.
ઉતરી જાય પ્લસ વધે. એમાં પણ વધે. એટલું જ છે પૈસું ઈન્ડિયામાં પણ દેખાતો નથી આમ.
પણ મંદિર તો આ પ્રોપર્ટી હોય છે ગવર્મેન્ટ પ્રોપર્ટી નથી હોતી. મંદિરની ઇનકમ પ્રષ્ટ મા જાએ. એના પર ટેક્સ નથી લાગતો શાયદ.
હા એ એવું જ છે બધું ટેક્સ નથી લાગત એની પર પણ કવાનો મતલબ એ છે ક્યારેક ભારત ઉપર આર્થિક સ્થિતિ આવે.
હઅ તો મંદિર હેલ્પ કરી શકે.
યોગદાન આપવું પડે એમ. હા પણ અમે ઉભા છીએ.
હમ્મ.
હમ્મ. એવું જ છે બધું. ઉનાળાની સીઝન આવી એટલે. મચ્છરો બહુ આવે છે.
મચ્છર ને હમ બહ પ્રોબ્લેમ છે મ અ્છરોની.
હમ્મ હમ્મ.
મચ્છારમ કેટલું કેમ બનાયું ભગવાનને ખબર જ નથી પડતી. કઈ મતલબ નથી.
શું શું?
મચ્છર કેમ બનાવ્યું કઈ મતલબ નથી.
મચ્છર છે તો એનું પણ કઈક કારણ છે કે એ કારણ લઈને જ આવ્યું હશે ને.
કારણ હશે ચીપકલીનું પેટ ભરતું હશે.
હા છીપકલી નું પેટ ભરે વસ્તી ઓછી કરે હા વસ્તી ઓછી કરે કોઈને ડેન્ગ્યુ કરીને મારી નાખવામાં આવે.
હા. ડેંજરસ.
હમ્મ આપડે માણસ માણસ પણ એવાત છીએ ને એમ. .
એને ક્યાં તો જોયું હતું કે સ્પાઈડર હોય ને સ્પાઈડર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
વાંચ્યું હતું. કરોડિયા. એ ઘરમાં હોય. તમારા ઘરમાં છોટા જીવ ન થાય. એ છોટા જીવને દૂર રા કે ખાઈ લ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
નાના નાના જીવડા ના હતા.
એ એ પણ કહેવામાં આવે છે કે અગર ઘરમાં કરોડિયાના જાડવા હોય ને જે બનાવે છે એમનું ઘર એ હોય ને તો તમારા ઘરની પ્રગતિ . . આપડે પણ આપણું ઘર આપડા હિસાબે બનાવ્યું ને એમ હમ્મ .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
આપણે કામ હોય ત્યારે એને ઉખાડી નાખવાનું. સાફ સફા પાઈ કર દેવાની.
હમ બરાબર છે. અમે તો વેકેશન છોકરાઓને બધાને
છોકરાઓનું ચાલુ થઈ ગયું ને બેડમિન્ટન થંભો અને પેલું રમ બોલો.
હમ, સારું છે મોબાઈલ કરતા એ રમે વધારે સારું. એમની, હ
મેં જોયું હતું કે મોબાઈલ નું કેટલું ભયંકર નુકસાન છે. મતલબ છોકરાઓ છોકરાઓ જે રીલ્સ બી જોએ ને થોડા ચાલો પછી પહેલા છોકરાઓ એ એક જગત ટકીને બેસી નથી શકતા. ઠીક છે એમાં પ્રોબ્લેમ આવી જાય. પછી એ આઈ કોન્ટેક્ટ કરીને વાત નથી કરી શકતા.
હા.
હ પછી એમની મેમરી વીક થઈ જાય.
હા હા.
એ બધું સાઈડ ઇફેક્ટ છે, નાનપણથી ફોન હાથમાં આપી દઈયએ ને. ને રીલ્સ જોવું ચાલુ કરી દે ને છોકરું, તો એને અટેન્શન સ્પેન બહ નાની થઈ જાય એક જગા ઉપર બેસી બેઠ નથી બેસીક તો
હમ ના ના બરાબર છે. છે જ આ વસ્તુ થઈ જ રહી છે અત્યારે પણ હવે શું કરીએ કેમ કે મા બાપ પણ મજબૂર છે એના માટે.
મજબૂર નહી મા બાપને એકદમ મક્કમ રહેવાનું પડશે.
મક્કમ વાત બરાબર છે પણ શું કેવાય એમનું પણ દિલ હોય એમને દુખે કે સારું, આ જમશે એ તો શું કરશે એના કરતા લેને ભ મોબાઈલ જોઈને તો ખાય તો છે.
નહીં આમ નહીં હતું આમ નહીં હોતું, નહી જમશે ભૂખ રહેશે
એવું લાગે છે પણ એ વસ્તુ આપણા માટે છે કે ચલો મા બાપ એ
શું?
એમનું તમે માઈન્ડ કેવી રીતે કેવું કરશો કે ભ તું ના કરીશ આવું.
એને સમજાવવું પડશે એક દિવસ રડશે બે દિવસ રડશે, ત્રણ દિવસ રડશે. પછી નહીં રડે, મક્કમ હોવું જોઈએ મા બાપ ને.
એ તો છે જ.
મારી બહેનનો છોકરો છે મારે અહ નાનીને ઘરે, મારી મમ્મીના ઘરે. પેલાના નાની ના ઘરે, ટીવી નથી, ફોન આપતા નથી. ચૂપચાપ આવેે, જમીને જ જતો રે.
હા, હા.
એક રોટી તો એક રોટી, અડધી તો અડધી એની મમ્મી કાંઈ ફોર્સ નથી કર તી, તે લોગ હે ના એક રોટીમાં મારું પેટ ભરે ગયું, ઓકે ઉઠી જા. પેલું કે મને ભૂખ છે બે રોટ જોઈએ ઓકે ખાઈ લે. ક્યારેય ફોર્સ નથી કરતી, પોલે પેલો કે ને અડધી રોટી જ ખાવી છે, ઓકે અડધી ખાઈ લે.
હા.
પણ ફોન તો એ પેલી નથી જ આપતી.
સારું પણ. એવું જ હોવું જોઈએ. તો
એટલે અમારા ઘરે પેલી મમ્મી કેહતી હતી, ટીવી નખાવો, મમ્મી કીધું નહી, ચાલશે. ટીવી એમને પપ્પાના ઘરે જઈને જોવે જ છે ને.
હા એ તો છે જ.
છોકરાઓ છે આપણા સાથે જ રે
હમ્મ આ સારું છે પણ, પણ આમ તો એક છોકરો હોય ને તો એનામાં પેલું થઈ જાય કે ક ચલ આ જો. ઘરમાં છોકરાઓ હોય ને પછી વાંધો ના આવે. એકબીજા જોડે રમ્યા કરે, લડ્યા કરે, મસ્તી કરે, ખાવાનું એ જ થઈ જાય ને બધું થઈ જાય.
હા એ છે.
હા એ છે. એક છોકરું હોય ને તો એમાં તકલીફ પડે.
હા.
તમારી બેન બેન નામાં છે કે ઘરમાં ત્રણ છોકરાઓ છે.
હા.
તે એડજસ્ટ જયાવો. પહેલો જ છોકરો હોય તો એને થોડું એટેન્શન અહિયાં આવે તો એકલો જ છે પણ એ ત્યાં શીખીને આવે છે ને એ વસ્તુ એમ.
હમ્મ.
જોસો. ત્યાં શીખીને આવે કે તો આમસ્તી કરવી એટલે તમારી જોડે વધારે પેલું થાય છે વાતો કરે છે, તમને વિતાડે છે, તમને મારે છે.
હા હા એ વાતો કરે.
હા બીજા બધા છોકરાઓ જોડે ત્યાં વાતો કરે મસ્તી. મારે એકબીજાને એવી રીતે ટ્રેન થયેલું ત.
હમ્મ.
એટલે.
ચાલો હવે મને ક્યાં જવું. છે.
ઓકે ઓકે વાંધો ની જે શ